અવાજ આવે છે?
હા હા હવે તોકતે ઉપર જ એક બે ટોપિક જ કન્ટિન્યુ કરીએ.
કંટીન્યુ કરીએ હા
કે જો એટલે પછી મેં શરૂઆત કરી કે હાલો બધું હવે સાફ કરીએ એમ. અમારે છે ને આખા ખેતરમાં બે ના નારિયળી હતી એમ. ખેતર એટલે મીન્સ કે બે નારિયળી જ હતી ટોટલ બે નારિયળી
હમ
હ નાળ પેઢી એટલે મૂળ માંથી નીકળી જાય નાયળીને કેટલા મૂળ લાંબા હોય આખી ખે છે ને આપડે કેમ કે કોઈક માણ હોય ને આપણે નાનું છોડું હોય ને ખેંચીને ગાઢ લ મૂી હોય તો નીકળી જાય એમ ભગવાન કેમ આપડે એમ ને ખેચી કાઢ લીધી હોય એમ લોકોમ ખેચી લીધું હોય એવી રીત સેમ ટ સમ સ તમને આ અક્કલ કામ ન કરે એમ પછી બધું સાઈડમાં એતો સાઈડમાં ખેતર ન તો કોઈને પેઢું ખેતરમાં હ ખેતર ખાલી જ હતું એ બધું હાલો રેવા દઈટાણીી બચાર વરસાદ ને વરસાદ તો પણ પો થ ને એમ તો બધું ક ખાસ
એ બધા વાવાઝોડા વરસાદ આવ એમાં એવું હતું કે જ્યારે વરસાદ ની હું ત્રીજા ચોથા મહિના માં આવી ગયા હતા હાર વરસાદ વાવા જોડ ગાય એટલે એ સમય તમે જોઈ ને તો વરસાદ ની સાંજે એની પેલા દુ થોડું ઘ મોડા નબળા વળ રહેતા એ વર્ષે વાવાઝોડા વર્ષ વરસાદમાં સાર વરસાદ પડી ગયા પેલા પેલા વરસાદમાં
એટલે હવે કરવું હું તો બધા પેલા સાપ કરવાની શરૂઆત કરી છેેડી તો હર તો હું જતી નથીતી પણ ધીમે ધીમે ધીમે ધમે એ પેલા બધું સારું કેું એમ ધોરને બધાને બાર બાંધવાને બધું કર્યું અ બધું સાપ ને કે્યું તો પછી આ ત એક વાગી જો તો હવે ટિફિન લેવા તો ગાડીાલીમ પાછા છો છો જણા ઘિર ગયા જમવા હતું જમવાજ્યા જમીન પછ પાછ તત તણ ગલા કલાક કોઈને પાછ તરનીંદર લાઈટ વગર આવવાનું નથી કોઈ નીંદ્ર આવું કામ બાકી હો નીંદર કોઈ છ એ સો જણાને બેઠા હતા પછી પ અમે અમી શે છોકરાને બહુ બ કામ કામ કરવા બળ પડે એમ તો સો એ સો જણા હાલો જાય એ કે કામ પૂરું કરી એમ બધું બધું ખાલી કર્યું પછી વાહડા ને બધું અમાર હતું એમ જૂનું એટલે એટલે બધા વાહાડા ને બધું હતું. પણ હ અમ્ી બધું પે ખાલી કેું તો ત પાસે પાંચ વાગી જાય એમ એટ. ય એમ તો ન એટલે બધું ખાલી કરસ્. ટાઈમ ન નીકળજો રેડી તો એ ખાલી કરીને પછી અમે બધું ઘેર જયા પછી ઢ બીજા. ગાળિ હતું એટલે મે બાંધી દીધા પછી આ. આવું ને આવું અઠવાડિયું દે એકાર એમ એટલે ખાર તમે પાચ વાગે જાવ ને પાચ વાગે જમવા બની જાય. અ જોડને ખાઈ લ એમ કે લાઈટ તો નથી ચાર્જિંગ કરવા ક્યાં જવું.
હા બ.
રાતે જમી લે એમ રાતે જમી ને પછી તરત નીંદર આવી જાય. તમે ણો ને તમે વિચાર સવારમાં. હવા હા હા હોવારમાં જવાનું. હોર તોમે જાવ હાનેાવ હા કિલો પાછ રો જ. આવું એ તમારે બાર કિલોમીટર જવું તો હલાય જાય એમ.
એમને આરામ થયો છે ત્યાં પછી કામ અલગ કરવ છેને.
કામ એ તો વાત જ અલગ છે આખી હા હાલ હોય એટ તો થાકી જાવ એમ. તો. કોઈ બધાનેમ નિંદર. ટ પણ ક કર કરવા નિંદ આવી.
થાકી ગયા ત્યાં જવા એમાં.
પછી અમ ખબર છે ને લગભગ અઠવાડિયથી પંદર કામ કેું ને પ બાલપને એને બધું કામ કરતા લાઈટ. મને બધું આવડેનેધ નને ફટ કર. પછી એમાં ખીલ બધ લઈય બધું જેમ આખું માણું કેવાય ને. કારીગર વ બધું મા લીધું હ કરીનેું બધું એમ. એ બધું હાલ વાડીને તો પૂરું કર્યું પછી અમારે બીજું. અમ ઘેર છે ને એ મકાન છે એ બીજું તો એની ઉપર નળિયા. જૂનું મકાન છે એ નળિયા બધા પડી જાય એમ પછી મે છેલ્લે છેલ્લેખ. પંદર દિવસ થઈાય ને વાડી ને બધું પત જાય ને પછી અંયા એવા. અ બધ નળી ને ઉતારીએ એને બધ ધીમે ધીમે ધીમે ધીમે ધીમે. કામ શું છે એમ એક એવો દ તમે લાક બેઠા હોય, પછી હું તને કહું ને મા ત્રીજો મળે મેં કીધું ને ગામમાં ત્રીજો મળે છે એમ, એ ગામમાં તો ત્રીજો મળે તોો થઈ જાય.
હા ન ઘણું બધું કેવાયમાં.
હા, તો ત્રીજારે ત્રીજા મ પત્ર હતા, આ ગામની નજર અમા પ આના પત્ર ઉડી નેયા, તો અયા મ એટલે એ બધાને થોડી સલેસી આને પત્ર ઉડવા જો એમ, પણ અમા પલે કેટલા બાર વાગ્યા રાતે વિડા થાયમ રિટર્માં આવ ને. હ ન વિડા એમ, ને જ્યાં ગામમાં પત્ર ને બધા ને એું આ તમારા પુત્ર છે એ આ ગામમાં થોડા મારા પુત્ર હોય.
હા અમારે એટલા પતરાય નતા ભગા બધ ગમે ગામમાં પડા હોય.
હા એ પણ એ પત્ર અમારી ઉગતા થ સિમેન્ટ ના પત્ર હતા ને તો એ કિમીટર કિમીટ ઉઊડા થાય એ વસનટુંય તમેસર તો કરો.
એ હા રીતેલબ લોખંડ નો હોય ને. તો એ પત્ર તો ઉડી જાય ઘડી તો ઉડે કેમ પવન એવો હતો કે નહી.
થ ને તમે કો ને તો એક ભાઈ નં વાડીમાં મકાન છે, એનું દસ ખેતત્ર આખું પત્ર રીડીને પૂગ્યું હતું કેટલા? દસ ખેત
ઈ પતરુંઠ ટીવી ના ડીશ ના હોય એના એટલે એવા જો હતા કેમ છોકરા કેમ નાની ડીશ ઉડાડતો. એમ દશ તો પવન ની ઉરતી થી.
પછી રાતે અમારે શેને ઈ અ રાતે અમારો દરવાજો હતો નેઈ જે ને દરવાજો અમને એમ લે ઢાંકી ને ઘા થા એમ
હ
આપડે ઓલામાં તો પિક્ચર નથી ઓલો અક્ષય કુમાર નો ઓલો પાણી નો ટાકો તૂટે ને ઓલો દરવાજો ધમ ઘા થાય મને ઈ સીન મગજ માં ઈ સીન યાદ આવતો તો કે આે દરરોજો ઘા થાય એમ અમી છે ને સ્ટોપર બોપર દઈ દીધી ને તો તને એમ લાગે કે ડાયક પચાસ જણા બોલ કરતા હોય ને પચાસ જણા એટલું બળખાતું તું દરવાજામા મને લાગતું તું આ સ્ક્રુ નીકળી જાય આગળી એમ
જવાનો દરવાજા એ દરવાજો કેમ બેસો ને એમ મારું મન જાણે હું ને પછી મારી બેને બ દરવાજે બેઠા ને ખોબે ખોબે પાણી કાઢીયે કેટલા ખોબે ખોબે પાણી કાઢી ને કાઢીયે સો પાણી ભરાય જાય તો ઘરમાં પાણી ચડી જાય એટલે મારે છતરી હા એટલે મને પાણી આવે એમ નતું મારુ ઘર બો ઊંચું છે પણ વરસાદ મા અમને દરવાજા ના ઓલા નેવડા મા થી પડે ને
દરવાજામાં જે અડી અડી ના આવે ને વાછટ એન નીચે પડતા હોય ને ટીપા જમી જમી
તમારે એ વિચાર તો કે વાસટ થી અરે ખોબે ખોબે પાણી કાતા તા અમે ઘર ઊંચું છે બોઉ હા ઈ પાણી અમે રાતે કઢું રાતે નીદર જ આવે ની હવે યે રાતે પછી મેં યુટ્યુબમાં પિક્ચર જોઈલુ એટલે અમને હુ ઓલા અ આપરે બારમૂ ઈ પીચર ખબર પડતી નથી યોઉટુંબ પર પીચર ડઉનલોડ કરતા એવું ચારજિંગ છે હ પિક્ચર જોઈએ આપ મને એવી આશા જ નથી કે લાઈટ નહી આવે એટલા દિ આમ ને તેમ થા હે ને એમ થા હે ને પછી તો ઈ લાઈટ ચારચિંગ પછી એમ ચારેચીગ માટે હુ કરતા ખબર છે આપરે ઓલી આપડે આ કેવાય, લાઈટ વય જન વલું બેટરી આવે ને.
પાવર બેંક પર.
ઇન્વેટર એ ના ઈન્વેટર ઇન્વેર્ટર, ઈઇન્વેટર ની મોટી બેટરી આવે ને. ઈમના થી લઈ આવતા
હા
તો એરે એક કાકન છોકરી નાની હતી જેમ એને પંખા હટ્યું ને એ બેટરી લઈ આવતા બધા ખાલી હું ખબર છે ખાલી મોબાઈલ ચાર્જ કરતા મોબાઈલ જ
અમે એ જ અમે એજ કરતા ફોર વ્લર ફર્હીલ ન ખાલી પેલો પોઈન્ટ હોય ને એ પાડી દેવાનું પછી મોબાઈલ ચાર્જ કરવા મકી દે એલે આખી રાત મૂકે એટલે થઈ જાય બધાના ચ્જિંગ પછ એમાં જ ગાડી હું હાલતી હોય ન એટલે પછી બેટરી પછી ચાર્જ થઈ જાય એટલે વાંધો ન
આ તો મોબાઈલ ચાર્જ કરીએ તો વાંધો નય મોબાઈલ બે દ એક દિ આખી બેટરી વીસ કિલોની બેટરી પૂરી થઈ ગઈ હતી અમારે મોબાઈલ ચાર્જમાં જ બીજું એમાં કઈ હાલ
એટ બેટરીને વાપરા ફર ચાર્જિંગ કરોને તો વાંધો ન હોય પન આ
એટલે મ માર હારા મારા કાકીને ભાઈ પાછ ઊના રહી ને એટલે એની ઉના લાઈટ હતી પાછી એમ બે ત્રણ દિવસ ત્રણ પાંચ દિવસે લાઈટ પાંચ દિવસે ઉના પાંચ તાલુકામાં પાંચ દિવસે લાઈટ આવી હતી
કઈ રીતે તો ગામમાં તો ક્યાં વિચારવાની વાત રહી
પાચ દિવસે લાઈટ આવી હતી ને ત્યાંથી પછ ચાર્જંગ જાવ ત કાકા હતા ને સ્કુટીમાં.
હમ ફોન મૂકી દે તં કરાવીને આવતો ત બરાબર અમારે એવું અમારે બાજુ પાવર પ્લાન્ટ પાવર પ્લાન્ટ હોય એટલે ત વીજળી જનરેટ કરે ત્યાં તો ક લાઈટ થાય નહી અને બધા ગામ માં જતા હોય કે અરા ગામ ઘ બધીને નોકરી કરવા જાય તો બધા મોબાઈલ આપ મોબાઈલ ચાર્જ ના રી ચાર્જ મેન પાછો અમુક તો કરતા નોતો કેમ ટાવર તો આવતો નતો હું ફોન કરશું એજે એ પછી સિટી માં એવું હતું સિટીમાં તો આવી એક સિટીમાંમે અત્યારે ગામડે હતા તો પછી અહીંયાથી પાછા અહીયા આયવા ને અઠવાડયા પછી આટો મારવા ઘરે કેવું નુકસાન છે તો અ તો કટ કરને જોય ને દગા સી સોલાર જ સોલાર ઉડી ગલા સોલાર ના પત્ર કેટ કેટલા ઉડ્યા પછી જે વલીબોલ ગમે ને વોલીબોલ ગ્રાઉન્ડમાં એવું હત કેં ગ્રાઉન્ડ ખોલું આજુધુ મકાન એવું બધું છે મકાન ના જે સોલર આવે ને સોલર ઉ ગ્રાઉન્ડમાં ગ્રઉન્ડમાં કેમ ને કો. ખાડા ખોદી નાખ એવા ખોદાઈ ગયા અને નેટ એક ચીરી નાયખી સોલર ના થ્રુ પો ગ્રઉન્ડમાં ઉડી ઉડે.
ને પછી.
બે સમય એવી
અમારે અમા ત્રીજો માળમાં હું હતો ત્રીજો માળ રેવાન સોર ન ગીરુ પણ કોરોના. બધાને માંદા હતા ને ક્વોરન્ટાઈમ કરતા મમ્મીને. એટલે કાકા ને ખાલી કોરોના માં યુઝ કર્યો હતો ખાલી એમ. તા તો બધું પાછું. પડી ભાયગું રેડી તો હવે પાછું ગામમાં હું ખબર છે કે મદદ આવે ને. કે જાણે કે અનાજની કીટ ને બધા બહુ મોકલતા એમ ગામ જ ગામને જ આપે. અ ગમ આંખું ટેક્ટરને ભરાવી ને આવે ને તે ગામમાં ફગવાઈ ને જ્યાંથી જ્યાંથી ખાલી કરી નાખી એમ.
બરવાર બરવાર બધું ખૂટ પાડી દે.
હા હા એ એક ઘર બધું ખાઈ છે બધું કેમ ખાઈ જવાનું એમ.
હા અમુકમાં હું ઓછું ખાવાનું જ બને એટલું વધારે અલગ અલગ લેવાનું હોય.
દેવાનું નહી એમ ન બધાને એક એક એક કીટ લીધેવાનું તો આખો ખું ટેક્ટર ખાલી કરી જાય એમ. પાછું વાંધો ને ભ એને એ બહ ભૂખ હોય ને ખાઈ જાય તો વાત અલગ છે. ને પણ ઈ આખું ટેક્ટર એક નહી જેટલો ટેક્ટર આવેને બધા લઈ જાય એમ. શરૂઆત જો જ્યાંથી થવાની છે ગામની ગામ ગમે ગામ ના આવવાના છે. શું કરે ખાલ ભાઈ તારે આજ શરૂઆત કરી એમ શરૂઆત ત્યાં પૂરું થઈ જાય.
એક એક વર્ષના સ્ટોક કાઢી નાંખે એવુ એમાંથી તેંમાંથી. એતો હોય અમુક માણસો હોય એ રીત ફોટો અત્યાર આવા સમયમાં તો શું હોય એક એક. કેટ મળતી હોય કેટ લઈને નીકળી જવાનું હોય ત્યારે તો.
મા તો ઈ છેન સમજેની નહી.
એ તો પ્રશ્ન છે બેનો, એક એક સાર્થક ને પ્રમાણે માણસો ચાલે તો ક્યાંને ક્યાંય હોય પણ એ કઈ કરતા નથી પ્રમાણ.
ઈકટીક ની વાત બે હાલી એકકર ત એક્ટર તોરા ને તો તમારી ચાર પાંચ મહિના જેટલી વસ્ આવે ને એટલી વસ્તુ એકતર માં આવે રેડી.
તો પછી તો પછી આટલા ટટેક્ટર ના ટટેક્ટર ઘરે ઉતારતા હોય તો શું વાત રે.
તો ઈ ધરાતા ન એમ છેલ્લી બધી આવે ન લઈ લો આવે ન લઈ લો મફત મળે ને લઈ લ્યો.
ભોલે ભૂલના ડિલીઓને.
હા, અમારે કઈ ક જો મામારી વાંધો નેરે તો પછી ખાલી લોટ દળાવ હોય તો દડાવ લે કા?
હમ્મ.
એટલે કઈ વાંધો તો અમાર એમ આમ વાંધો નોતો આયવો બધા હાયરે હોય ન એટલે વાંધ ન આવે આ એક તા જોયું યુનિટી હોય ને તો એ કામ લાગે.
તોંધો પણ જે જરૂરિયાત છે એના તો જરૂર હોય એને જ દેવા પણ મેન વાત તો એ છે.
હા એ વાત છે ને.
જેને હા ઓ કેર પડી ગયા હોય કે જે અનાજ પ ગયો હોય કઈ હોય જ નહી. એની માટે જ મેન તો કીટ નો ઉપયોગ છે જેના ઘરે હોય ને તો ક્યાં યુઝ જ કરવાની વાત હોય.
હમ્મ.
સંકટ ના આવો સમય આવે ને જે કેવાય કે મહામારી જેવું કઈક. તોત કે જ્યારે ખબર પડે આપણને.
હા તો મારા ફોનશે.
કોણ મારા હચો છે મેન વાતો નું આવતે અને પેલા એની અત્યારે પણ એ સીઝન જો ને બે કે ત્રણ વસ્ત કિન્યુ ઘણા બધા એ સમય વાવાઝોડા આવ્યા હતા હવે તો બે વર્ષથી વાવાઝોડાનું ઘટી ગયું છે પ્રમાણ.
હમ્મ, પછી અમારે ઉગર કેતો ને કે બધા પછી રાતે શું કર લાઈટ બનવાઈ લ નીચે ઘરમાં તો પવન ન આવે. એક પછી બધું ઉડી ગયું હતું. ત્રીજો મારતો તો પછી બધા હું બધા સુઈ જતા એમ મોટું લુગડું પાથ ગોધરા પાસે જ ગાજરા પાસે પછી વરસાદ નાઝાંણ બગડી જાય.
હા.
તે બધા એમ બધા ઉપર તો સુઈ જતા એમ. ખાલી સજ મેદાન જેવું થજું હતું પાછું ઉપર, હા. બાકી બેલા મીચા બધારે શું એમ ઉપર સૂઈ. બધી મેળ આવતું ને એમ તો બાઈને કોક સરવામાં આવે આજમીને આમ ગુરું થાય કે આ બધારે કેમ આમને પછી આવું આવું છું ને એમ શરમ બરમ કઈને એમ હું તો ખરું ને.
તેન કરતો.
હાહા.
એવું હે ત્યારે તે બરાબર. એટલે અમુક સમય હોય ત્યારે બધી બધી વસ્તુઓ લખેને ભૂલી જવા છે જ્યારે જે છે એને. અમુક રાખે ન કરાવત તોમ હોઈ જા એમ. ફેસિલટી એ અથવા એવું શીખવા ગમ ફેસિલટી ન હોય. તો એ જીવન તો શક્ય છે જ આપણે કેમ વાતમ કે ચોવીસ કલાક ઇન્ટરનેટ બંધ કરી દઈને તમે કીધું કે પચીસ દિવસ આટ લાઈટ નોતી. તો એ આખું ગામ ચાલેને કેમ કે મહામારી મોટી કેહેવાય પચીસ નુકસાન એટ કામ કરવામાંથી પાંચ કે છ દિવસ દસ દિવસ સુધી નવરા ન થાય એ. ઘણ બધા એ ઈસુ આવે છે હા ક થાય.